હલો. શું મારો અવાજ શું મારો અવાજ તમને આવી રહ્યો છે મિત્ર.
હા આવી રહ્યો છે.
તો શું કરો છો હવે તમે.
કઈ નહી હમણાં જ જમીને બેઠો છું તમે શું કરી રહ્યા છો.
મેં પણ હવે જમીને બેઠો બપોર નું જમવાનું હતું તો એ જમીને હવે. થોડું બેસી રહ્યો છું અને કેવું છે ઘરે બધું.
સારું બસ બધા મજામાં છે તમારે ઘીરે કેવા છે.
અમારા ઘરે પણ બધા સારા છે.
હા હા હા કેમ માટે યાદ આવ્યું.
હા મિત્ર તો ઘણા સમય પછી મેં તમને યાદ કર્યા કે. આજે ખાસ વાત કરીએ કે આપણે જે. આજે હું કોલેજમાં ગયો હતો તો. ત્યાં અમને થોડું. જે ક્લાસ દરમિયાન અમને કહેવામાં આવ્યું કે જે. અ એમ કેવા જઈ તો મહિલા વિશે થોડુંક એમ મેં જાણકારી આપી. તો મને એવું લાગ્યું કે મારે થોડી મિત્ર જોડે. ચર્ચા કરવી છે તો મે તમને યાદ કર્યા અને. તો તમે મને થોડો ટાઈમ આપશો એના માટે.
મિત્ર ચોક્કસ આપીશ મહિલા સશક્તિકરણ.
હા તો. મહિલા સશક્તિકરણ એટલે કે મહિલાઓને શિક્ષણ. રોજગારી નિર્ણય લેવાની સ્વતંત્રતા. અને પોતાના અધિકારો માટે સમાન તક આપવી. આજના સમયમાં મહિલાઓ એ. દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે એ આપણે જોઈ શકી છે અને. પહેલા મહિલાઓને મોટા ભાગે. ઘર સુધી જ મર્યાદિત માનવામાં આવતી હતી એ. પરંતુ આજે મહિલાઓ શિક્ષણ રમત ગમત. વિજ્ઞાન વ્યવસાય રાજકારણ પોલીસ. સેનાથી લઈને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી રહી છે. અને મહિલા સશક્ત. ક્તિકરણ માટે શિક્ષણ સૌથી મહત્વનું સાધન છે. અને શિક્ષિત મહિલાઓ પોતાના અધિકારોને અને જવાબદારીને પણ સમજી શકે છે અને પોતાના જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો પણ લઈ શકે છે. તો મહિલાઓએ મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવી પણ. ખુબજ જરૂરી છે અને મહિલાઓને નોકરી. વ્યવસાય અને કૌશલ્ય વિકાસની તકો મળવી જોઈએ. આજે. ઘણી વાર મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી રહી છે. અને પરિવાર તથા સમાજના વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપી રહ્યું છે. અને મહિલા સશક્તિકરણ નો અર્થ. પુરુષો સમ્ય સ્પર્ધા. કરવો નથી પરંતુ. પુરુષો જેટલી જ સમાન તક અને સન્માન મેળવવું છે. મહિલાઓ એ સુરક્ષિત વાતાવરણ મળવું પણ ખુબજ જરૂરી છે. પરંતુ આજે કેટલાક વિસ્તારોમાં. બાળ લગ્ન ભેદભાવ શિક્ષણનો અભાવ. અને મહિલાઓ સામે હિંસા જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે. આ સમસ્યાઓ દૂર કરવા. માટે પરિવાર સમાજ. અને સરકાર બધા એ સાથે મળીને કામ કરવું જોઈએ. અને આપણે જોવા જઈએ તો આજના સમયમાં જે. અમે કોલેજમાં અભ્યાસ કરીએ તો. એ સમયે પણ જેસ મહિલા કે એટલે કે જે છોકરીઓ છે એ લોકોને પણ અમુક ફી માફ કરી દેવામાં આવતી હોય છે. અને એ લોકોની જે સરકારી યોજનાઓ પણ છે. એ પણ વધુ મળતી હોય છે. કારણ કે એ જરૂરી છે કેમ કે પહેલાના સમયમાં તો. મહિલાઓ માટે ખાલી. ઘર માટે કામ પૂરતું એટલું જ માનવામાં આવતું હતું પરંતુ. મહિલાઓ પોતાની એ એમનું એમનો વિચાર છ શું છે કે એમનું એમનું સપનું શું છે એ કોઈ જાણતું ન હતું અને. એમની ખાલી ઘર સુધી જ સીમિત રાખવામાં આવતા હતા. અને પેલાના સમયમાં તો બાળ લગ્ન પણ ચાલતું હતું તો. બાળ લગ્ન કરાવી દેતા હતા. અને છોકરીઓને ખાલી ઘર કામ કરવું પડતું હતું. પરંતુ આજે જોવા જઈએ તો. એવી ઘણી બધી સરકારી યોજનાઓ પણ મળી રહી છે. અને જેનો લાભ છોકરીઓ અને જે મહિલાઓ છે એ પણ ઉઠાવી રહ્યો છે. તો કેટલાક મહિલાઓ તો. હવેના સમયમાં તો શિક્ષિકા ડોક્ટર. પોલીસ અધિકારી. વકીલ બિઝનેસ ઉમન વૈજ્ઞાનિક. નેતા અથવા કોઈ પણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. અને એ આપણે જોઈ પણ શકીએ છે તો. ઘણી બધી એવી મહિલાઓ હવે આગળ વધી પણ રહી છે. જેમ આ રમત ગમત ના ક્ષેત્રમાં અને. નાણા મં તરીકે પણ એવા ઘણા બધા મહિલાઓ ના સહયોગ છે આપણા. આપણા ભારત દેશને પણ આગળ વધારવામાં. ઘણું બધા મહિલાઓનો સહયોગ રહ્યો છે અને. મહિલા સશક્તિકરણ શિક્ષણની સૌથી મોટી ભૂમિકા છે. અને શિક્ષિત મહિલાઓ પોતાના અધિકારો જાણે છે. અને પોતાના જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો પણ લઈ શકે છે તો. એમ ઉદાહરણ તરીકે કેવા જાઉ તો જો કોઈ. છોકરી સારી રીતે ભણે છે તો તે. સારી નોકરી મેળવી શકે અને આર્થિક રીતે. સ્વતંત્ર પણ બની શકે છે તો મિત્ર તમારા બાજુ પણ. એવી કોઈ મહિલાઓ કે પછી. એવું કઈ તમારોું જે મહિલાનું જે તમારા ધ્યાનમાં હોય કે. એ લોકો પણ આગળ વધી રહ્યા હોય તો શું તમારા બાજુ પણ એવું છે.
હા મિત્ર એવું કે અમારા બાજુ પણ છે. પરંતુ સૌથી પહેલા તો હું મહિલા સશક્ત. કરરણ નો અર્થ. કહું તો માત્ર મહિલાઓને અધિકાર આપવાનો નથી પરંતુ. તેમને. શિક્ષણ સનત આત્મવિશ્વાસ સુરક્ષા તો નહી પોતાના જીવનના નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપવાનો પણ છે.
હ
જ્યારે મહિલાઓ સશક્ત બને છે. ત્યારે પરિવાર સમાન અને દેશ ત્રણેય વિકાસ થાય છે. આજના સમયમાં મહિલાઓ શિક્ષણ વિજ્ઞાન રમત ગમત રાજકારણ વેપાર પોલીસ એવા ઘણા બધા સંશોધોના જેવા અનેક ક્ષેત્રમાં સફળતા મેળવી રહી છે. તેઓ પુરુષોની સાથે ખભે ખભા બિલાવીને દેશના વિકાસના મહત્ત્વનું યોગદાન આપી રહી છે. પહેલા ઘણા પરિવારોમાં દીકરો દીકરીઓના શિક્ષણને એટલું જ મહત્વ આપવામાં આવતું ન હતું પરંતુ હવે જોઈએ તો લોકો સમજી રહ્યા છે કે શિક્ષણ દરેક બાળક ન વધે છે જયારે એક દીકરી. બને છે ત્યારે આ ખુદ પરિવાર અને સમાજ આગળ વધે છે. કારણ કે મિત્ર આપણેે જોઈએ તો હવે તો આપણેે ગામડા જેવા વિસ્તારોમાં તો છોકરાઓ તો એમાં જ ફાલતુ જે રહે છે રાત દિવસ મોબાઈઇલ વાપરેે છે ફ અ કે બા બધમાં બગડી જતા હોય છે પરંતુ છોકરીઓ હો એવી નથી હોતી છોકરીઓને પણ હવે તો ખુબજ આગળ વધારવામાં પ્રયાસ કરવા કરવાતો હોય છે. અને આપણા જેવા છોકરાઓને કશું ધ્યાન અપાતું નથી મિત્ર તો એવ છે અને. મને લાગય છે કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવું ખૂબજ જરૂરી છે. આપણેે તો છોકરા છીએ મિત્ર આપે કોઈ પણ મુશ્કેલીઓમાં થોડું ગઠન જેવ કરીને આપણું જે. ડિપ્રેશન ખતમ કરી શકીએ પરંતુ જે મહિલાઓ છે. તો એ નાજુક દિલ વાળી હોય છે ને. એ એમને કે આપણને સમજાવવું પડ. પડે છે એ કે આત્મનિર્ભર કેવી રીતે બનવાનું. જો મહિલાઓ શિક્ષિત હશે. તો જે જે આત્મનિર્ભર બની શકે અનેને પોતાની આવડતના આધારે તે ગમે તે માર્ગે જઈ શકશે. તેઓ આત્મવિશ્વાસ સાથે જીવન જીવી શકશે હને. પોતાના પરિવારને પણ વધુ સારી રીતે સહારો આપી શકશે. સરકાર પણ મહિલાઓના વિકાસ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. જેમાં શિક્ષણ છે શિક્ષણમાં ફી ઓછી લે છે. સ્વરોજગાર કૌશલી્ય વિકાસ આરોગ્ય અને સુરક્ષા માટે આવી વિવિધ કાર્યક્રમો દ્વારા મહિલાઓ આગળ વધવાની તક આપે છે. આ યોજનાઓનો યોગ્ય લાભ કરી મહિલા સુધી પહોચાવો જોઈએ આપણને હ. બીજું જોઈએ તો પેલા તો મોસ્ટ ઓફ ધી છોકરાઓ જ રમત ગમતમાં આગળ વધી રહ્યા હતા. પરંતુ હવે જોઈએ તો આપણે જે ભારતીય મહિલાઓ પણ સમગ્ર વિશ્વમાં દેશનુંું નામ રોશન કર્યું છે. તું ઘણા ખેલાડી હોય. આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતીને સાબિત કર્યું છે અને મહેનત અને પ્રતિભા માટે સ્ત્રી કે પુરુષોને કોઈ ભેદ નથી તો આપણને મહિલાને પણ એજ રીતે સન્માન આપવું જોઈએ મિત્ર. આજે મહિલાઓ ડોક્ટર શિક્ષક વૈજ્ઞાનિક ન્યાયદાસી અને આવી બધી પાયલોટ એવી બધી બને છે. પોતાના જે આવડત પ્રમાણે જ બને છેન. એ આવડ ક આપણ લાવવી જ જોઈએ આ બદલાવ સમાજ માટે ખુબ જ સકારાત્મક છે. તો મિત્રો તમે શું કશો?
હા મિત્ર તમારી વાત સાચી છે. તમે ઘણી બધી એવી વાતો કહી જેમાં મને ખુબ જ સારું એવું શીખવા પણ મળ્યું અને જાણવા પણ મળ્યું તો. અને હું તો અંતમાં એટલું જ કહીશ કે જયારે મહિલા સશક્ત બનશે ત્યારે પરિવાર સમાજ અને આખો પ્રદેશ પણ સક્ત બનશે. તો તમે જે મિત્ર મને સમય આપ્યો. અને જે મને જાણકારી આપી તમારા આસપાસ. આજ તમે. જોઈ શકો છો કે મહિલા સશક્તિકરણ માટે શું થઈ રહ્યું છે. એના વિશે જાણકારી આપી એના માટે હું તમારો ખુબ જ આભાર માનું છું.
ઓકે ધન્યવાદ તમા તમારોગ.